હલો.
કેમ છો.
મારું વોઇસ ક્લિયર છે.
હા તમારો વાઇસ ક્લિયર છે.
તમે કેમ છો.
હું પણ મજામાં છુ. આ આજે મને એક વાત પૂછતી હતી.
હા પૂછોને
ત્યારે ડેલી રૂટીન કવી હોય છે.
મારી રૂટન સિમ્પલ છે, મને અને દિવસ મને પર દિવસ ઘરના કામ હોય છે. અને હું આમાં બીઝી રહુ છુ, તારી
હ અમ મારી પણ લગભગ સિમ્પલ હોય છે, તમારા લધે એ અ સવારે કેટલા વાજે ઉઠું છુ, તુ
હું લગભગ સવારે સાડ છ વાગે ઉઠુ ઉઠુ છુ. અ અને ફરવા ફરવા નીકળ્યા હતા અને સુબ સુબ વોકિંગમાં જતા હતા હુ, તમે
હમ્મ આ તો સારું છે, તો વોકિંગ કરતા હતા. હુ થોડુ મોડુ ઉઠુ છુ. અને સાત વાગે ઉઠુ છુ.
સવારે ઉઠ્યા પછી પેલા શું કરી છે, તને
હું પેલા ફોન જોઉં નથી હું ફેશ થઉ છુ. અ પાણી પીવું છુ, અને તો
ઓપન પહેલા બ્રશ કરુ અને ગ્લાસમાં પાણી પીું અને વકે ગમાં જાઉ
હા હા તો સારી આદત છે, સવારે પાણી પીું હેલ્થ માટે તો બસ સારુ હોય છે, પછી તુ એક્સરસાઇઝ કરુ છે.
અ હા હુ રોજ નથી કરતા હતા પણ હુ રોજ થોડું થોડું કરીશ અને વોકિંગ
હમ આ તો સરસ છે, તકંગ કરતા હતા. હું ક્યારેક સ્ટ્રેચિંગ કરું છુ, એક્સરસાઇઝમા સવારે ફ્રેશ હવામાં ચલવાની પણ મજા આવે છે.
બિલકુલ બિલકુલ આનાથી માઈન્ડ પણ ફેશ થઈ જાય છે.
હા
હલો.
પછી પછી બ્રેકફાસ્ટમા શું ખાવઉ છુ, તુ
હું તો બ્રેકફાસ્ટમા હેલ્ધી ફૂડ ખઉ છુ. જેમાં પ્રોટીન હોય અને કાર્બોહાઈડ્રેટ હોય. હલો.
હ ઘરનું ફૂડ ખાઉં છું તું. જેમ કે પોહા ઉપા થેપલા.
હા આ બધી.
હમ હું ક્યારેક બ્રેડ બટર પણ ખાવ લીધું. બ્રેકફાસ્ટમાં.
સર બ્રેકફાસ્ટ કરું હુ તને. એ લાગતી નથી.
હા બ્રેકફાસ્ટ સ્કીપ કરવા. હેલ્થ માટે સારી નથી હોય છે. બ્રેકફાસ્ટ દિવસની સારી શરૂઆત માટે જરૂરી. હોય છે આ માટે બ્રેકફાસ્ટ કરવાની જરૂરી હોય છે.
બિલકુલ બ્રેકફાસ્ટ કરવાનું બહ. કેટ શરીરમાં કેટ હેલ્ધી હેલ્ધી છે. અને બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ. કરતા તો આપણા હેલ્થ પર ઇફેક્ટ પણ પડે. તો તને. જ્યારે બ્રેકફાસ્ટ કે કર્યા પછી શું કરો છે તને.
હું આ બ્રેકફાસ્ટ કર્યા પછી તો. કોલેજ જવા માટે તૈયાર હોઉં છું. અને કોલેજ જાઉં છું. નથી તો ઘરનું કામ કે સ્ટડી કરું છું.
સરસ સરસ.
હું પણ કોલેજ જાઉં છું અને. દોસ્તો સાથે ફરવા નીકળ્યા હતા.
હમ્મ. કોલેજમાં કેટલા વાગ્યા સુધી રહેવું પડું તમે.
મને માર તો તીન થી ચાર કલાક સુધી. જવું પડે તને.
મને પણ દો થી તીન કલાક સુધી રવા. પડે છે કોલેજમાં.
તને સવારેનો ટાઈમ વધુ પ્રોડક્ટિવ લાગે છે કે સાંજનો.
અમ મને તો. સવારનો ટાઈમ બહુ પ્રોડક્ટિવ લાગે છે અને તમે.
મને પણ સ સવારે. સ્ટડી કરવાનું બવ ગમે છે અને મને પ્રોડક્ટિવ લાગે છે કે મારા. વર્ક અ.
બહુ સારો કમ્પ્લીટ થઈ જશે મને પ્રોડક્ટિવ લાગે.
સવારે તો એક્ટિવ ફીલ થાય છે. આ બપોર ઘરે આવીને શું કરે છે તું.
હ પેલા લંચ કરું છું અને પછી થોડું રેસ્ટ કરું છું અને. દોસ્તો સાથે ફરવા નીકળી.
હું પણ એવજ કરું છું રેસ્ટ પેલા લંચ કરી. આ પછી રેસ્ટ કરું છું અને મોબાઈલ વાપરું છું.
હ મને પણ ઘરનું. ફૂડ તને. મને તો ઘરનું ફૂડ બહુ ગમતો હતો તને ઘરનું ફૂડ ગમે છે.
હા મને તો પણ ઘર ન ફૂડ બહુ ગમે છે. ઘર ન સિમ્પલ ફૂડ ખાવાનું અ ઓછા હોય છે સારું હોય છે દાલ ભાત શાક રોટીલી અને તું
હું પણ એ જ ખઉં છું
અને બપોર થોડી ઊંઘ તને આવે છે.
હા મને તો બહુ આવે છે ખાસ કરીને ઉનાળામાં
મને પણ પછી સાંજે શું પછી સાંજે શું કરે છે, તો
હું સાંજે થોડું ઓફ કરું છું, કે ફ્રેન્ડ સાથે વાત કરું છું.
તું સાંજે, હું સાંજે, હું માર્કેટ જાઉં મેં રોજ ફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યું, અને મમ્મી ન થોડું બધું કિચનમાં હેલ્પકર
હા દોસ્ત સાથે તો ફરવામાં મજા આવે છે, સાંજેનું વેધર સારું હોયતો પણ બહાર જવાની મજા અલગ જ હોય છે.
હાઆ દિવસ, તો સાંજ ના મોસમ ઠંડો ઠંડો છે, અને પણ નથી તો મજા આવે છે, ફરવાની નીકળીને
હા, હા સારું કંઈ છો, તો તને ટી ગમે છે.
અહા સાજે ચાય પીવાનું મને આદત તો છે, તને
હમ મને તો સવારે ચાય પીવાનું ગમે છે. સાથે
તરત તરત હ બિસ્કીટ મને હુંતો સાથે ખાવાનું મન થાય
પછી સાંજે સ્ટડી કરું છું, તું
આ થોડુંક કરતો કોલેજમાં તો મિસ ગયેલી હતી હા રિવાઈવ કરી છું, અને બસ હા બધું
હું પણ એજ કરું છું, હા હું પણ મારા કોલેજનું વર્ક અને પ્રેક્ટિકલ વર્ક કરું છું, લેપટોપમાં જેકે અસાઈનમેન્ટ હોય આ કમ્પ્લીટ કરું છું, સાંજ સાંજે
હા
હા પણ મોબાઈલમાં તો ડિસ્ટ્રક્શન ઘણી હોય છે, અને હું ડિસ્ટ્રક્ટ હો જાઉ છું આ માટે સ્ટડી કમ્પ્લીટ નથી થશે
હા આતો વાત તો બિલકુલ અને બોલી હતી એક વાર ફોન હાથમાં તો તો પટી જાય
હા, એટલે હું ક્યારેક ફોન સાઈડમાં મૂકી દવ છે, સાયલેન્ટ મા
એ સારી આદત છે, તમારી ટીવી જૂથ
હા, પણ રોજ નથી જોતું મને અને તમે ગમે છે.?
હુ પણ ટીવીમાં વેબસિરીઝ અને બ સર
હું રાતે જમવાનું કેટલા વાગ્ય સુધી કરી લે છે.?
બહુ લક્ષ્ય તું,
ને
મારી પણ સેમ છે, રાતે લાઈટફૂડ લેવ સારું હોય છે.
સરસ સરસ હા બહ હેવીપ નથી.
એ લાગે છેબમ થાય લાટ ખ લાઈટ જમવાનું સરસ છે.
હા! આલું સરસ હોય. હેલ્થ માટે પણ, સરસ હોય છે લાઈટ ફૂડ. જમ્યા પછી, શું કરે છે તું?
હું જમ્યા પછી થોડું ફોન વાપરું અને થોડું થોડુ ગ્રાઉન્ડમાં નીકળી બસ થ
હા! તો સારી આદત છે. ચાલો મને તમારી સાથે વાત કરીને સારું લાગું છું.
હું તમારી સાથે વાત
હા! જય શ્રી કૃષ્ણ.